અવાજ આવે છે. હા તો આજે આપડે સવારમાં વહેલા ઉઠવાના ફાયદા અને રાત્રે વહેલા સુવાના ફાયદા હો. વાત કરીએ બરોબર.
ઓકે.
હા તો સવારમાં વહેલું ઉઠવું કેમ સારું માનવામાં આવે છે જણાવ છો તમે
આમ તો સારું કારણ કે સવારે આપણે પહેલા ઉઠી જઈએ તો આપડું. પણ પણ. હ થઈ જાય છે આપણે સવારે ઉઠીને કામ કરવાની પણ મજા આવે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને જે વિદ્યાર્થીઓ હોય છે બરોબર એમ એમને સવારે વહેલું ઉઠીને કહેતા હોય છે કે તમારેહે સવારે વેહેલું ઉઠી ને વાંચવું જોઈ. બરોબર તો એવું હોય છે કે ક બ્રહ્મ મુહૂર્ત હોય ને એના કારણે. નહી યાદસ જલ્દી રહી જાય એક જ વાર વાંચો પ તો એવું કઈ હોય છે કે નથી હોતું.
હા એવું પણ હોય છે મેં બધું સાંભળ્યું છે અને આપડે પણ માતાને પિતા બધું એવું સમજાવતા સવારે જે વહેલા ઉઠો ને. તો શું હોય કે સવારે આજુબાજુ મંદિરોમાં આરતી થતી હોય. અને આરતી નો અવાજ ને બીજા બધા પક્ષીઓ નો અવાજ ને શાંત વાતાવરણ હોય બીજું કોઈ પણ અવાજ થ. ના હોય તેના કારણે આપણેથી વાચીયે ને તો બધું આપણે યાદ. જલ્દી રહેતું હોય છે અને સવારે ઉઠ વાથી આપડું મગજ પણ ફ્રેશ હોય આપડ જે બધા વિચારો હોય બધા આપડા શાંત થઈ ગયા હોય. મગજ મગજ ટેન્શન એ પણ ઓછું થઈ ગયું હો. સવારે આપણું મગજ પણ ફ્રેસ જ હોય છે ને
હા એ વાત તો તમારી સાચી સવારે આપણું મગજ પણ ફ્રેશ હોય છે. પરંતુ હવે મારું જ ઉદાહરણ લઈ લઉ તો હું સવારે વહેલા ઉઠી ઉઠુંને. તો મને આળસ જ થાય છે વાંચવાનું મન જ નથી થતું જયારે હું રાતેે એક વાગ્યા સુધી વાંચવા બે. ને તો પણ સ બેસ બેસી શકું અને બે વગાડવા ને વાંચતા વાંચતા તો બે પણ વાગી જાય ક્યારેક ક્યારે તો એમાં મન વાંંધો નથી આવતો તો શું મારે રાતે વાંચું હું વાંચું છું તો એ બરોબર કેવાય. એટલું મોઢા સુધી કે ના કવાય.
ના આમ તો એમ બરાબર કેવાય જો આપણનું મજા આવતી હોયને. કે આટલા વાગે મને વાંચવાની મજા આવતી આપડે વાંચવું જ જોઈએ ખોટું નથી. કેમ કે આપડે જો સવાર વહેલા ઉઠી ને ઊઘ જ આવતી હોય વાંચવામાં કઈ ઇન્ટરેસ્ટજ ના થતો સવારે ઉઠીને ક ફાયદો નથી નેને સાંજે તને મજાજ આવતી હોય. સાંજે મુ એને ગમે જેટલા વાગે. સુધી મતલબ જાગી શકું અને તૈયાર કરી શકું મારે એક મિત્ર છે. એ જે બધું તલાટીની એવી એક્ઝામો આપતો હોય તો એ એવો જ છે. અહી શું કરે કે સાંજે અગિયાર વાગે વાચવા બેસે તો. છેક સવારે ચાર વાગ્યા સુધીની એટલા વાગે સુધી સવારે અગિયાર વાગે ઊધી શુંતું હોય. તો એને રાતે જ મજા આવે છે કારણ કે રાતનું વાતાવરણ કેવું હોય એકદમ શાંત હોય. બીજું કોઈ પણ અવાજ પણ ના થતો હોય એટલે એ બધું પણ વિચારતા હોય. પેલાના લોકો એવું કેહતા કે સવારે પેલા ઉઠીને વાચું હવે બધું બદલાઈ ગયું છે હવે બધા આતે બધું કામ કરતા હોય કોઈ પણ ઓનલાઈન કામ કરવું હોય ને તો પણ બધા લોકો વાતજ કરતાતા હોય છે.
હા એ વાત તો તમારી સાચી કારણ કે જો રાતે નું વાતાવરણ જે હોય ને એ એકદમ શાંત હોય એના કારણે ને તમારું મગજ તમે જે વસ્તુ વાચતા હોય ને તો એના ઉપર તમારું ફોકસ હટે નહીં અને આમ તો પછી દિવસે કેવું હોય કે હવે. કોઇ કામ આવે કે નીચે હવે તમે ઘર પરિવાર સાથે રતા હોય તો મમ્મી ન કોઈ કામ. તરત તમને બોલાવે તો તમે એ કામ માટે લાગી જાવ એટલે એવી રીતે તમારું મન ભટક. તુ રહ એક જગ્યા ઉપર ફોકસ ના થઈ શકે જયારે રાત્રે તમને એવી રીતે કોઈ ડિસ્ટર્બ કરવા વાળું. તુજ નથી તમે લાઈટ ચાલુ હોય અને એકેલા બેઠા હોય. તો તમે એક જ ચોપડીમાં તમારું ફોકસ હોય એના સિવાય તમારા મનમાં બીજા વિચારો પણ ના નથી ચાલતા હોતા જે દિવસે તો એવું બધું ચાલતું જ રહે છે એના કારણે ને તમને વાંચવાનું મન પણ ના થાય અને જો વાંચો તમે તો કઈ યાદ પણ ના રહે
એમ વાત. તમારી શસ્ બધા કહેતા હોય છે કે વેલા ઉઠવાની આદત. પાડવી જોઈએ. એ પણ ખોટું નથી કે જે સવારે વહેલા ઉઠી જાય તો પહેલા આપડે બાત ન જે સુવાનું છે એનું આયોજન કરવું જોઈએ કે જો સાંજે. તમે એલાયસ હોઈ જાઓ. અત્યર તો એમ જ કેહેતા હોય જે આપડે મોટા મોટા છે ને બધા એમ કેતા હોય કે ના તો દસ વાગે તો આપણેે હોવુંજ જોઈએ. હ જેથી કરીઈ સવારે આપણે છ વાગે ઉઠી શકા. છ વાગે આપણે ઉઠીને આપડું જે. દવરોજ ના કામ છે. એનું ટાઈમ ડબલ આપ બનાવવું જોઈએ જેથી કરીને આપ બધા કામો ટાઈમ બાંધી જાય. ને સવારે ઉઠેલા હોય તો મગજ પણ ફ્રેશ હોય.
હા એ વાત તો તમારી સાચી મને પણ મારા મમ્મી કેહેતા જ હોય છે કે ચાલો રાત્રે વેલા સુઈ જવાનું અને સવારે વેહલા ઉઠી જવાનું બરોબર. પરંતુ જો હું હ ને રાત્રે વેલા સુઈ જ ને ધારો કે નવ સાડા નવ દસ વાગે. તો પણ મને સવારે આઠ વાગ્યા સિવાય મને ઉઠવાનું મન જ થતું નથી. અને જો હું રાતે એક વાગે શું બે વાગે શું ને તોવે હું સવારે આઠ વાગે ઉઠી જઉં એટલે મારે ઉઠવાનું ટાઇમ જે આઠ વાગ્યા નો છે ને તો હું આઠ વાગે ઉઠી જ જાઉ છું એમાં તો મને કઈ વાંધો નથી પરંતુ જો રાત્રે વહેલા સુ શું ને તો વેલા ઉઠવાનું થતું નથી તો એના વિશે પઇ મારે શું કરવું જોઈએ.
પેલી તમારી સાચી પણ એમાં કેવું છે કે જોશ શરીર નેે ટેવ પડેલી હોય ને એ એટલા વાગી સુઈ જવું સ્ટાર્ટિંગમાં એવું થાય કે આઠ અગિયાર વાગ્યા સુધી પણ હેને ઊંઘ આવતી ન થી પણ તમે જો આદત પડી ગી હોય ને શરીર ને તો વિચારી ને સૂવો ને અમુ અમુક વાર હન એમ કેતા હોય છે કે જો આપડે વિચારેલું હોય ને સવારે છ છ વાગે હું ઉઠી જ જઈશ તો આપડેને પછી એલાર્મની જરૂર પણ પડતી નથી બધા એમ કેતા હોય છે એવું મેં સાંભળ્યું છે. કે આપડે મગજ ને એમ કીધેલું હોય ને કે છ વાગે માર ઉઠવાનું હે તો આપડ ઓટોમેટિક હેને આંખ ખુલી જ જતી હસે સવારે છ વાગે તો એવું પણ હોય છે એમ.
હા એ વાત તો તમારી સાચી જ છે મારે પણ એવું જ છે હું જો આપડે ક્યારેક હવે ઓમ ત રોજ ત ના હોય પરંતુ ક્યારેક આપડે ફરવા જવાનું હોય તો એમાં આપડે વેહલા ઉઠ વાનું હોય બરોબર.
હા બરોબર.
હા તો એ ટાઈમે ને મારે એલાર્મ રાખેલું હોય ને તો હું એલાર્મ કરતા પણ
વેલા ઉઠી જવાય હાચી વાત હે.
હું નથી ઉઠી શકતો ઓમ મને સાત વાગ્યા સુધી તો સુવા જોઈએ જ સાત વાગ્યા પછી હું ઊઠું અને આવી રીતે ક્યાંક જવાનું હોય કે પછી કોઈ કામ હોય મારે તો હું રાત્રે ન ક્કી કરી હતું કે મારે સવારે વહેલા જ ઉઠવું છે તો હું રાત્રે ભલે ને એક વાગે સુ એક વાગે સુ રાતે તો પણ સવારે વહેલા ઉઠવું હોય ને છ વાગે તો પણ ઉઠી જઉ અને એનથી વેલા ઉઠવું હોય તો પણ ઉઠી જઉં.
અને એમાં ઉઠવાનો ફાયદો પણ છે જો સવારે તમે વહેલા ઉઠી જાઓ ન તો તમાર ટાઈમ પણ ઓછો બગડે કારણ કે દિવસ જે કામ કરવા ના હોય એ તમે જો સવાર વેલા ના ઉઠો છેક મોડા મોડા દસ અગિયાર વાગે ઉઠો તો આપડે જે દિવસ નો ટાઈમ હોય એ તો બધો જ જતો જ રહેેવાનો છે.
ઇત આપડે કઈ કામ થવાના નથી કોઈ પણ આપણે સેટ કરેલ પ્રોગ્રામ હોય કે અહીંયાથ આહીયા મારે જવું છે, આમ કરવું છે. એ બધું પછી થતું નથી અને બીજા બધ કામ પણ અટકી જાય છે એના કારણે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે બીજા બધા કામો પણ અટકી જાય છે તો આજે સવારે મેં સાંભળ્યું છે કે સવારે ઉઠવાથી આપણા સ્વાસ્થ્ય સારું રહે છે તો એના વિશે તમારું શું માનવું છે.
હા એવું પણ છે એવુ મેં હાભળ્યું છે બધા વહેલી સવારે ઉઠીને કસરત કરતા હોય. ચાલવા પણ જતા હોય છે, પછી પેલી સવારે ઉઠીને મેડિટેશન કરતા હોય જેથી કરીને એમને આખો દિવસ કઈ માથા કૂઠ હોય એટલે કામ કરતા હોય બધા માથાકુટ તો થતી જ જોય કાંક ને કાંક ટેન્શનો પણ એટલા બધા હોય એના કારણે એનું મગજ શાંત રહેતું. સવારે ઉઠીને કસરતો કરતા એવુ બધું કરતા તા હ અને બીધું કરવા દેનમાં માન પણ શાંત થઈ જતું હોય પછી એકાગ્રતા પણ આપ વધતી હોય. અને આપડે જે બધા ટેન્શન ઓછા થઈ જતા હોય છે.
હા એ વાત તો તમારી સો ટકા સાચી એમાં તો હું પણ એગ્રી છું. કે જે રાતે વહેલા સુઈ જાય છે ને તો પછી મતલબ સવારે વહેહલા ઉઠી શકે છે. સવારે વહેલા ઉઠીને એ લોકો જે કસરત અને યોગાને એ બધું કરે છે ને એનાથી એમના શરીર મતલબ એમની તંદુરસ્તી શરીરની જે તાજગી હોય એ જવા. રહે છે અને આખો દિવસ એ તાજગી પ્રમાણે કામ કરીશકેછે પરંતુ જો પછી તે સવારે આળસ જ રા. તો એમને કોઈ કામ એવું થતું નથી પછી.
અને જે સવારે પેલા ઉઠી જતા હોય ને અને એમની આદત ફિક્સ છ વાગે હું ઉઠી જ જાઉ ગમે તેવો થાકેલો કેમ બહાર થી આવેલો સુૂતો ના હો એવું કે પણ બસ સવારે પહેલા ઉઠવાની આદત હોય ને તો એ ભવિષ્યમાં પણ એને કોઈ પણ સમય નું આયોજન કરવું હો ને અને બધી રીતે પરફેક્ટ છે સમયની બાબતમાં એટલે એ બધું પણ સારું એવું માનતા હોય છે બધા
હા એ વાત તો તમારી સાચી જ છે અને મેં એવું પણ સાંભળ્યું છે કે સફળ
વેહલા ઉઠવાની આદત પાડવી જોઈએ કે ના પાડવી જોઈએ જેથી. ને એનું સ્વસ્થ સારું રહેે અમારું એનું
જો મારું માનવું એવું છે કે અત્યારે તો હવે આમ તો બાળકો વહેલા જ ઉતા હોય છે વિદ્યાર્થીઓ એટલે એમને સ્કૂલે જવાનું ન બધું હોય ને એના કારણે એમને વેલું ઉઠવું પડતું હોય છે. મારેજ ભાઈ છે ને તો એને
પાંચ બારસ ના હોય તો એ બધા ના ઉઠતા તો એના માટે પણ તમે શું કહેવા માંગો છો.
એ વેલા ના ઉઠતા હોય ને તો એમને ઉઠાડવા પડે જબરજસ્તી એક જો તમે સ્ટાર્ટિંગ માંથી જેને જેવી આદત પાડશો ને એવી આદત તેને લાઈફ સ્ટાઈલમાં રહેેશે એટલે તમે એને જો બાળકને સ્ટાર્ટિંગમાંથી વેલા ઉઠાડવાની ટેવ પાડી દો ને જયારે નાનું હોય તો એને ઊંઘવાનું ને ઉઠવાનો બે ટાઈમ ફિક્સ થઈ જાય જેના કારણેને એનું સ્વાસ્થ્ય સારું રહે
હા એ તો તમારી સાચ જ છે પણ જો એમને આપડે તો બધા માતા મહેતા હોયએ તો આપડે તો ઉઠાવવા જ માંગતા પણ ઉઠે જ નહી તો શું કરવું એના માટે
હ. સુકો છે.
હમ. બાળકો ઉઠતા જ નથી સવારે વેહલા. કો શું કરું એના માટે
હા એ વાત છે જે ઉઠતા નથી એ બાળકોને શું કરવું પછી કે આપડે રાત્રે એનાલા ચસું
પણ એમાં એવું થાય છે એમને તમે જે કીધું નહી વાત તમારી સા કે છોડાઈ જાય પછી સુતા જ નથી સાંજે પણ આપને અગિય બાર વાગ્યા સુધી. હવે આપણેે એને દોરીંગ ગવાળીએ કે કેબંગ કરીએ પણ એ સૂવાનું નામ નથી સવાર જ નથી ઉઠતા વહેલા તો શું કરવું જોઈએ
હા તો તો હવે વિચારવા રહ્યું છે શું કરવું જોઇએ? હા તો ચાલ ચલો વાત કરીએ. બાય. ચલો બાય. હાલો.